કેમ છે? હું મજામાં. તું કેમ છે? હું પણ મજામાં. તને ખબર આજે આપણે ગુજરાતી ખાવાનું અને એની ગુજરાત તી વાનગીઓ વિશે વાત કરવાના છીએ. શું તને આ ટોપિક પર વાત
કરવાનું ગમશે? હા. મને તો ખુબ જ ગમશે, હા.
વાહ! ખુબ સરસ વિષય છે. અને આના પર તો ગુજરાતી ભોજન અને માત્ર સ્વાદિષ્ટ નહીં પરંતુ પૌષ્ટિક પણ હોય. સાચું કહ્યું. ગુજરાત ના દરેક વિસ્તારમાં અલગ
અલગ વાનગીઓ પ્રસિદ્ધ છે. હા. જેમ કે કાઠ
ઠિયાવાડી નો રોટલો, રીંગણા નો ઓળો સેવ ટમેટા નું શાક, અને છાશ, તે તો ખુબ જ લોકપ્રિય હા, બરાબર કહ્યુ તમે. જયારે ઉત્તર ગુજરાતમાં બાજરીનો રોટલો, કઢી, ખીચડી અને વિવિધ શાક વધુ ખવાય છે. અને દક્ષિણ ભારત મતલબ દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો, ઊંધિયું પાત્રા અને વિવિધ મીઠાઈઓ ખુબ જ જાણીતી છે. તમને ખબર? અમદાવાદ ની વાત કરીએ, તો અમદાવાદ ના ખમણ ઢોકળા, ફાફડાં જલેબી અને ગાંઠિયા આખા દેશમાં પ્રસિદ્ધ છે.
સવારે ઘણા લોકો ફાફડા અને જલેબી થી દિવસ થી શરૂઆત કરે. ખાસ કરીને તો દશેરા ના દિવસે. હા. દશેરા ના દિવસે તો એવું કહેવાય છે, કે ફાફડા ને જલેબી વગર તો દિવસ ની શરૂઆત જ ના થાય. તમને સૌથી વધુ કંઈ ગુજરાતી વાનગી ખાવાનું પસંદ છે? મને તો ઊંધિયું ખુબ જ પસંદ છે. શિયાળા ની ગરમા ગરમ ઊંધિયું અને પૂરે પૂરી મળે. મોજ મજા હાતે, તો મજા જ આવી જાય. બરાબર કહ્યું તમે. મને તો ઢોકળા અને ખમણ બહુ ગમે છે. હવે હળવા પણ હોય છે. પણ પચવામાં પણ સરળ હોય છે. હા. ગુજરાતી થાળી ખુબ જ પ્રસિદ્ધ છે. તેમાં રોટલી, શાક, દાળ, કઢી, ભાત, અથાણું પાપડ અને મીઠાઈ તો બહુ જ મજા આવે. હા અને મહેમાનોને પ્રેમથી જમાડવાની ગુજરાતીઓની પરંપરા પણ ખુબજ જાણીતી છે. સાચી વાત કહ્યું ગુજરાતીઓ માને કે અતિથિ દેવો ભવ. હા તહેવારોમાં પણ ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. ઉત્તરાયણ માં તો ઊંધિયું અને જલેબી. દીવાડીમાં તો ચક ચકરી, ચોરાફરી ઘૂઘરા અને શક્કરપારા બનાવાય છે અને કેટલી બધી જાત જાતી મીઠાઈઓ પણ બનાવામાં આવે છે. હા જેમ કે હોળી પર ઠંડાય અને વિવિધ મીઠાઈ જયારે જન્માષ્ટમી પંચ પંચજરી અને માખ ખડ નો પ્રસાદ પણ બનાવવામાં આવે. હા, બરાબર કયું તમે ગુજરાતી ભોજનમાં મીઠાસ નો સ્વાદ ખાસ જોવા મળે છે. હા દાળ અને કઢી માં થોડો ગોળ ઉમેરવાની તો પરંપરા છે. જે ભોજન નો અનોખો સ્વાદ આપે છે. આજકાલના લોકો તો ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાય છે છતાં ગુજરાતી પરંમ પરાગત ભોજન નું મહત્વ આજે પણ જળવાઈ રહેલું છે. હા, કારણ કે તે સ્વાદિષ્ટ હોવાની
સાથે સાથે આરોગ્ય પ્રાપ્ત પણ હોય છે.
બરાબર કયું તમે ચાલો હવે આગળની વાત કરીએ ગુજરાતી મીઠાઈઓ નાસ્તા અને વિવિધ પ્રદેશની ખાસ વાનગીઓ વિશે ચર્ચા કરીએ? હા જરૂર, તમને ખબર છે ગુજરાતી મીઠાઈઓની વાત કરીએ તો તમને સૌથી વધુ કઈ મીઠાઈ ગમે, બને તો મોહન થાળ. સુખડી અને શ્રીખંડ ખુબ જ ગમે. આ ત્રણેય નો સ્વાદ અલગ જ હોય. બરાબર કહ્યું તમે, તમને ખબર છ. દિવાળીના તહેવારોમાં તો ઘૂઘરા, ચોરાફડી, શક્કરપારા
અને લાડુ.
લગભગ દરેક ઘરમાં બને છે. હ સાચું કહ્યું ઘરમાં બ
બનાવેલી વાનગીઓ તો સ્વાદ
બજારની વસ્તુઓ કરતા પણ અલગ હોય છે.
હા.
સાચું કહ્યું તમે ઘરમાં બનાયલી વાનગીઓનો તો સ્વાદ બજાર કરતા અલગ જ હોય છે. પણ ગુજરાતમાં નાસ્તાની પણ
ઘણી વિવિધતા છે એવું કહેવાય છે કે
ઢોકળા, ખમણ પછી હાંડવો, થેપલા, ખાખરા ગાંઠીયા અને ભાખરવડી ખૂબ લોકપ્રિય છે. ઘણા લોકોના ઘરે તો સવાર સવારમાં આ બધું ખવાય ને જ સવાર થાય છે. હા સાચું કયું ઘણા લોકો પ્રવાસમાં પણ થેપલા અને ખાખરા
લઈ જાય. કારણ કે લાંબા સમય સુધી તે સારા રહેને એટલે હા તમે બરાબર કહ્યું. પ્રવાસમાં જાયેને અને થેપલા ખાખરા ન લઈ જઈએ ને તો તે પ્રવાસ પ્રવાસ જેવો નથી લાગતો. તમને ખબર છે છાસ સાથે થેપલા ખાવાની મજા જ અલગ હોય છે.
હ આજકાલ તો ઘણા લોકો આરોગ્ય માટે ઓછું તેલ અને. ઓછા મસાલા વાળું ભોજન કરે. હા એટલે જ તો ગુજરાતી ભોજનને સંતુલિત આહાર. પણ માનવામાં આવે છે તમારું શું કેવું છે આના વિશે.
સાચી વાત.
દાળ શાક રોટલી અને ભાત મળીને સં. પૂર્ણ ભોજન મળે હા. બરાબર કહ્યું તમે આપણે આપણા પરંપરાગત ભોજનને જાળવી રાખવું જોઈએ. તમને શું લાગે હા જાળવી રાખવું જોઈએ. જેમ કે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં વાનગીઓ પણ ઘણો ફરક.
જોવા મળે.
હમ. હા તો બરાબર કહ્યું કચ્છમાં દાબેલી ખુબ જ પ્રસિદ્ધ છે.
હ કાઠિયાવાડમાં લસણની. ચટણી બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો. ખુબ જ લોકપ્રિય છે. હા બરાબર કહ્યું તમે. વળી કાઠિયાવાડીમાં તો તેની સાથે લ લસણની ચટણી બાજરીનો રોટ. ટલો અને રીંગણનો ઓળો તો ખુબ જ લોકપ્રિય છે પરંતુ સુરત. ના લોચા અને સુરતી ઘારી. તો આખા દેશમાં જાણીતા છે બધી જ જગ્યાએ સુરત ના લોચો અને. સુરતી ઘારો ખાવામાં આવે છે. એવું થોડું અમદાવાદના ફાફડા અને જલેબી અને માણેક. ચોકના વિવિધ નાસ્તા પણ ખુબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. હા બરાબર કહ્યું તમે. ફાફડા અને જલેબી તો બધી જ જગ્યાએ પ્રસિદ્ધ છે તહેવારો અને લગ્ન. પ્રસંગોમાં ગુજરાતી થાળી વિશેનો મહત્વ હોય છે. હા સાચું કહ્યું મહેમાનોને પ્રેમથી.
થી પીરસવુ એક ગુજરાતીની આગવી ઓળખ છે. હા એ તો છે એટલે જ તો કેહેવાયું છે ને કે અતિથી દેવો ભવ. હમ તમ.
તમ બરાબર કહ્યું ને મેં સાચું કહ્યું તે હ ભોજન સાથે તો જ તો. છાશ પી. વાની પરંપરા પણ ખુબ જ સારી છે જેના લીધે પાચન પણ લાભદાયી છે.
છે.
સાચું કહ્યું ઘરે બનેલી ભોજન હંમેશા સ્વાસ્થ. અને સારું રહે હા તેથી જ બાળકોને પણ પરંપરાગત ગુ. ગુજરાતી ભોજનની ટેવ પાડવી જોઈએ.
સાચું કહ્યું.
આજ કાલમાં તો વિદેશમાં પણ ગુજરાતી ભોજન પણ લોકપ્રિયતા વધી રહી છે. સાચું મને તો ખબર જ ન હતી. શું અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ,
ઓસ્ટ્રેલિયામાં પણ ગુજરાતી રેસ્ટોરન્ટ જોવા મળે છે?
હા. ઘણા વિદેશીઓમાં પણ ઢોકળા, ખમણ, થેપલા અને ઊંધિયાનો સ્વાદ પણ પસંદ કરે.
સાચું?
મને તો લાગે જ નઈ કે વિદેશોમાં પણ આપણા ગુજરાતી ઢોકળા અને બાક કી બધું ખાવાનું ખવાતું હશે ઉપરથી ત્યાં રેસ્ટોરન્ટ પણ છે? શું તમે જોયા છો તમે ગયા છો? હા. ગઈ તો છું અને ગુજરાતી
તી ભોજનની
ખાસિયત એ છે કે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય એ એ તો તમે એકદમ સાચું કહ્યું ખોરાકનો બગાડ ન કરવો. એ પણ આપણા સંસ્કારનો ભાગ જ છે ને બરાબર કહ્યું મેં? બિલકુલ. અન્નનો એક એક દાણો ખેડૂતનો મહેનતનો છે. હા. બરાબર કહ્યું. એક ખેડૂતનો એક અન્ન દાણો ઉગાડવા પાછળ તેની કેટલી મહેનત લાગે છે આ તે બરાબર છે. હા સાચું કહ્યું, ઘરે બનેલું ભોજન પરિવારને એક સાથે બેસ સીને જમવાનો આનંદ જ કઈ અલગ હોય. હા સાચું કહ્યું તમે. ભોજન માત્ર પેટ ભરવાનું સાધન હોતું નથી પરંતુ પરિવારને જોડ તો એક સુંદર માધ્યમ હોય છે જેના લીધે એક ભોજનનો ટાઈમ જ એવો હોય છે જ્યાં આખો પરિવાર સાથે બેસીને હસી મજાક સાથે ભોજન કરે છે.
એકદમ બરાબર કહ્યું.
આજે આપણે ગુજરાતની ભોજન વિશે ઘણી નવી વાતો જાણી અને ખુબ જ મજા આવી. હા બરાબર કહ્યું તમે. મને તો તમારી વિશે વાત કરીને બહુ નવું નવું જાણવા મળ્યું. તમે ફ્રી હોય ત્યારે મને આવી રીતના ઘણાં બધા નવા નવા વિષયો પર વાતચીત કરશો? તો તમે મારો સાથ આપશો? હા, જરૂર આપીશ. આવા વાત પર મને મજા જ આવે કરવાની. હમ્મ, શું તમને ખબર છે ગુજરાતી ભોજન ઋતુ પ્રમાણે પણ ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે સાચું છે આ? હા, સાચું છે. એકદમ સાચું કહ્યું. શિયાળાની ઊંધિયું, મેથીના થેપલા, અડદિયા પાક અને વિવિધ લાડું બનાવવામાં આવે ખુબજ મજા આવી જાય. હા વળી ઉનાળામાં તો છાસ, કેરીનો રસ, દહી અને હળવું ભોજન વધુ પસંદ કરવામાં આવે છે ને? હમ્મ, સાચું કહ્યું અને ચોમાસામાં ગરમા ગરમ ભજીયા, મ કાય.
અને ખીચડી
કઢી ખાવાની તો મજા જ કય અલગ છે. તમે ચા ને તો ભૂલી જ ગયા વરસાદ પડે અને ચા ના હોય એવું બને છે? ન હા. ચાલો હવે મળીશું, પાછા જ્યારે મળીએ ત્યારે બીજા વિષય પર મને આ રીતે વાતચીત કરીશું તમે મારો સાથ આપશો ને? હા, જરૂર આપીશ. આવજો.
બાય બાય